હાય, કેમ કેમ છે તને?
મસ મજામાં.
આ કેમ છે તે આજે સ્કૂલમાં જે વાતાવરણ વિશે શીખડાવ્યું તું, તને આ તે મને આજ ખૂબ રસપ્રદ લાગ્યું, તને કેમ મજા આવે છે, એમાં?
હા, હું પણ એજ વિચારતી હતી, આજકાલ વાતાવરણનો મુદ્દો બોજ મહત્વનો બની ગયો છે.
સાચું છે, એ તો ખબરજ. વાતાવરણ એટલે શું થાય?
હા, વાતાવરણ એ એટલે આપણું આસ આસપાસનું પર્યાવરણ, જેમ કે હવા, પાણી, જમીન, વૃક્ષ, પ્રાણી અને માણસો, ઓલ કમ્બાઇન્ડ.
બરાબર બરાબર અને આ બધું એકબીજા સાથે જોડાયેલું છે, તો જો એક વસ્તુને નુકસાન થાય, તો બધા પર અસર પડે છે એવું છે ને?
હા, સાચું છે જેમ કે જો આપરે વૃક્ષ કાપીએ તો હવા પ્રદુષિત થાય અને વરસાદ પણ ઓછો પડે.
એવું હોય કે હા તો એવું છે તો અને વૃક્ષો ઓક્સિજન આપે છે ને જો વૃક્ષો ના હોય તો તો આપણે શું શ્વાસ લઈ શકીએ.
હા. ખરેખર પણ લોકો આ બાબતોને ગંભીરતાથી લેતા નથી તેઓ પ્લાસ્ટિક નો વધુ ઉપયોગ કરે છે.
એ સાચી વાત છે પ્લાસ્ટિક સૌથી મોટી સમસ્યા છે તે જમીનમાં સડી નથી શકતું અને વર્ષો સુધી રહે છે એ તો બોઉ ખોટી છે પ્લાસ્ટિક.
હા અને તે પ્રાણીઓ માટે પણ ખતરનાક છે ઘણી વાર ગાય કે અન્ય પ્રાણીઓ પ્લાસ્ટિક ખાઈ લે છે. એ તો બો ખોટી વાત. કેવાય ને.
હા, મને યાદ છે એક વખત તો મેં રોડ પર ગાય ને પ્લાસ્ટિક ખા તા જોય છે અને બહુ જ દુઃખ થયું મને કે આ ગાયને કે બીજું નય તો આ પ્લાસ્ટિક ખાય છે એઉ.
એજ તો હા એ ખરેખર ચિંતાજનક છે આપણે કંઈક કરવું જોઈએ.
હા, આપરે શું કરી શકીએ એમાં.
આપરે નાના પગલાં લઈ શકીએ જેમ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, કપડાંની થેલીઓ વાપરવી.
હા, અને પાણી પણ બ ચાવું જોઈએ ઘણા લોકો પાણી બગાડે બોઉ કરે છે.
સાચું છે, પાણી વગર જીવન શક્ય નથી લોકોને સમજાતું નથી.
પાણી છે તો એનર્જી પણ બચી શકે છે જેમ કે લાઈટ, ફેન, બંધ રાખવા જોઈએ જ્યારે જરૂર ના હોય.
હા અને સ સોલાર એનર્જી નો ઉપયોગ વધારવો જોઈએ.
તને લાગે છે કે ગ્લોબલ વોર્મિંગ શું છે?
હા, ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનું તાપમાન વધવું, કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય ગેસોના કારણે આ થાય છે.
હા, અને તેના કારણે હિમ હિમ નદીઓ પીગળે છે સમુદ્ર નું સ્તર પણ વધે છે.
હા અને હવામાનમાં ફેરફાર થાય છે ક્યારેક વધારે ગરમી ક્યારેક અચાનક વરસાદ.
હા હા ખરેખર આ બધું માનવ પ્રવૃત્તિઓનું કારણ જ થાય છે.
હ એજ ને આ ઈન્ડ સ્ટ્રીયલાઈઝેશન અને વાહનો ધુ ધુમાડા પણ એ એક મોટું કારણ છે યાર.
તો આપડે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ વધારવો જોઈએ છે ને.
બરાબર આ સાઈકલ ચલાવી પણ સારી આદત છે.
હા આ તો સ્વસ્થ માટે બી સારું છે અને પર્યાવરણ માટે બી પણ સારું છે.
તું ક્યારેક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો છે.
હા ગયા વર્ષે સ્કૂલમાં અમે ઘણા વૃક્ષો વા વાવ્યાતા.
વાહ એ બહુ સરસ છે હું પણ આ વર્ષે જોડાવા માગુ છું.
તો આપણે મળીને પણ કઈક દિવસ વેછો વાવી શકીએ જે તું આવજે મારા જોડે.
હા જરૂર આપણે આપણા વિસ તારને હરિયાળો બનાવી શકીએ.
હા એનામાં લોકોને જાગૃત ફેલાવી પણ જરૂરી છે લોકોને.
હા લોકો જાણે તો જ બધ બદલાવે આવશે.
હા તો આપણેે પોસ્ટર બનાવી શકી કે એ કેમ્પેન કરી શકી.
હા અને સોશિયલ મીડિયા પણ મેસેજ ફેલાવી શકીએ છે આપણે લોકો.
તું સાચું કહે છે આ કાલ તો સોશિયલ મીડિયા બહુ શક્તિશાળી છે.
હ તને લાગે છ છે કે સરકાર શું કરી શકે છે આનાથી.
તો સરકાર તો કડક નિયમો બનાવી બનાવી શકે જેમ કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ એવું તો બહુ જરૂરી છે.
હા અને અ રિન્યુ રિન્યુએબલ એનર્જી પો અ પો પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવું જોઈએ યાર.
હા હા અને શહેરોમાં બહુ જ પાર્ક અને ગાર્ડન બનાવવા જોઈએ.
છ હવા મળે અને ત્યાં ગાર્ડનમાં જ વૃક્ષારોપણ વધારે કરવું જોઈએ જેથી લોકોને ત્યાં બેસવાની મજા આવે.
હા મને લાગે છે કે આપણે બાળકો તરીકે પણ જવાબદારી છે.
હા ફ્યુચર આપના હાથમાં જ છે.
હા જો આપડે આજે ધ્યાન નહીં આપીએ તો આપ ટે આપણી પેઢીને જ મુશ્કેલ બહુ પડે છે પડી શકશે.
સાચું છે આપણે આજથી જ શર શરૂઆત કરવી જોઈએ.
ચાલ તો આજેથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ.
અને દર મહિને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ.
બિલ તો સાચી વાત ને તારી.
હા અને બીજા લોકોને પણ પેરણા આપીએ.
હા હા એક નાનું પગલું પણ મોટું ફેરફાર લાવી શકે છે.
હા તો આપણેે જ હું એક પ્લેન બનાવું કે આપણે બધાને ઘરે ઘરે જઈને બધાને આપણેે એમ કહીએ કે તમે લોકો એક વૃક્ષ વાવો.
હા હા મને પણ ચાલશે આપડે આને એક મિશન બનાવીએ ચાલ.
હ આજ આ આ કલ કરે સબ કરે ચલ આપણેે આજે જ જઈશું અને બધાને પ્રોત્સાહન આપીશું કે તમે જાડવા ઉગાવો ને બધું તમારા ઘરના આગળ ગાર્ડન નાનું શું ગાડ બનાવો એમાં તમે પ્લાન્ટસ ગ્રો કરો.
હા એ તો બહુ જરૂરી છે એ પણ.
તો ચાલ આપણેે આજે જઈશું આપણેે બધાના ઘરે બધાના ઘરે જઈને આપણેે એમને લોકોને પ્રોત્સાહન આપીશું.
હા હા તો આપડે કેટલા વાગે ચાલશું તો મે બીજી ફ્રેન્ડ ને મારી બધાને જોડે લઈ આવું એમ.
હા તો લેતી આવજે તમે લોકો જારે ફ્રી થાવ ત્યારે.
હા તો મેં મારી પાંચ છ ફ્રેન્ડ લોકો છે હું જોડે આવીશ. તાર જોડે ચાર વાગ્યા સુધી ચાલશે ને?
હા હા ચાલશે તો તો હું બી મારા ફ્રેન્ડો ને બધાને અહિયા કહી દઈશ. તો એ લોકો બી મારા જોડે આવશે.
એ બધે લોકો આપની વાતો સમજશે કે નહીં સમજે એ લોક?
સમજશે સમજશે આપડે સમજાયશું.
એમ તો જોડે આપડે બધા ભેગા જોડે જઈ તો એટલે કદાચ સમજી શકે બધા એમ.
હા અને અહિયાં આપડી સોસાયટીમાં કેટલી ગંદગી વધી રહી છે. આપણે એ કામ કરીએ આપણે આપણી સોસાયટીને સ્વચ્છ આપણે આપણી રીતે બનાવીએ. આપણે એક દિવસ કાલે સવારે આપણે આપણી સોસાયટીને સ્વચ્છ કરવા જઈશું.
હા હા ચાલશે સ્વચ્છ અભિયાન તો કરવું જ જરૂરી છે એમ.
તો આપણેે કાલે જે બી પ્લાસ્ટિક હશે એને આપણે અલગ ડબ્બામાં નાખીશું અને જે બીજો ભીનો કચરો હશે એ અલગ ડબ્બામાં નાખીશું. તો એ બે ડબ્બા આપણે અલગ થી મૂકીશું અને બધાએ જે આવતા જતા માસ તો હશે એમને કહીશું કે તમે પ્લીઝ ક્યાંય કચરો બીજે ના નાખો આ કચરાના બોક્સમાં નાખો તમે. અહિયાં આનાથી ગાયો બધા પ્લાસ્ટિક કોને ખાઈ લે છે.
હા તો એ તો બધું આપડે સમજા સુ તો માણસો બધા જાગૃત થાય તો બધાને ખબર પડે કે ભીનો હુકો કચરો બધો અલગ ડબ્બામાં નાખાય. જ્યાં ત્યાં ના ફેંકાય ડસ્ટબીનમાં નાખાય એવું બધું વિચારવુ જોઈએ બધે.
એજ તો હું કેટલી મેં ઘણી વાર જોયું છે કે પેલા જે કચરા વાળા આવે છે ખબર છે ગાડી લઈને તેમાં લખેલું છે કે સુૂખો કચરો અને ભીનો કચરો તો પણ લોકો સુખો ક ચરો ભીના કચરામાં નાખે અને ભીનો કચરો સુખા કચરામાં નાખે.
એ તો માણસો ને બધું લખેલું તો વા વાંચવું જોઈએ ને ગુજરાતી માં તો આવડતું જ હોય ને વાંચતે બધાને.
તો પણ લોકો આવું કરે છે. શું કરીએ?
હા તો લોક લોકોને સમજાવવા બહુ મુશ્કેલ થઈ ગયા માણસો ને એ પણ ટાઈમ નથી માણસો જોડે.
એજ તો અત્યારે બધા અમુક લોકો તો સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે તો અમુક લોકો અ જોબ અને એનામાં વ્યસ્ત છે.
હા આ બ બિલકુલ ધ્યાન નહી આપતા બધું આ બધો કચરો જ્યાં ત્યાં ઉડાવી દે છે કે કચરામાં ભીનો કેમ ના ખાય કોરો કેમ ના ખાય કેમને ખબર નથી એમ.
શું કરીએ આપડે હવે આપને જ આપડી રીતે બધાને અવેર કરવા પડશે આ વાતમાં.
હા હા તો ચલ ને જોડે આપડે ભેગા થશું ત્યારે ખબર તો પડશે ને કે માણસોને શું વિચાર છે કે શું બાબત આપને કે છે તો આપડે એને સમજાવી સર
જે માણસો નહી સમજે એને આપડે સમજાવવાનો પ્રયત્ન પણ કરી શકીએ ને તો એ લોકો બી સમજે આપણે બધાને કહીશું કે પ્લીઝ તમે એક તમારા ઘરના આ નાનકડું શું ગાર્ડન બનાવો અને એમાં તમે ફ્લાવર્સ ઉગાવો. તમે જે ઉગાવો પણ એક રીતે ખાલી વૃક્ષારોપ પણ કરો તમે તમારા ઘરના આગળ
હા એના પણ જો આપને તાપ બી ઓછો લાગે કે ગરમીમાં તાપ ઓછો લાગે ચોમાસાનું બી જાડવા વાવા ઉછા ર બહુ જેવું થઈ જાય ને.
હા એજ તો અમારા અહિયાં તો તને ખબર છે ને અમારા બાજુમાં કેટલા બધા ઝાડ હતા તો અત્યારે એ ઝાડ કાપીને ઘર બનાવે છે તો ત્યાંથી બધા જીવ જંતુઓ નીકળે છે તો બધા કે જીવ જંતુઓ જો તો નીકળે છે પણ મારા મનમાં એમ વિચાર આવે બેચારાામનું ઘર હતું એ જાડવાવામાં તો એ લોકો જાડવા ફગાવી દે તો એ લોકો ક્યાં જાય બારે જ નીકળે
હા તો એ તો સાચી વાત છે આપણેે એના જમીન ઉપર ઘર બનાવી છે તો એ બિચારા ક્યાં જાય તો એ બધું વિચારવાનું છે ને આપણે બધા તો વીચ કાપવી આપડે તો એટલે આપણે ઉગાવા બી જરૂરી છે ને.
એજ તો અને કાલ રાતે ખબર છે વાવાઝોડું કેવું આવ્યું તું યાર.
હા બહુ જ બે કલાક વાવાઝોડું હતું પછી તો વરસાદ ખુબ આવ્યો બાપરે બહ જ.
હું બી એક તો બારે હતી અને મારા પપ્પા પણ હજુ ઘરે નહોતા પહોંચ્યા તો એ મને લેવા નહોતા આઈ શક્યા તો પપ્પા કે કે તું જાતે ઘરે આવતી રહ હો હું એટલી હેરાન થઈ ગઈ કાલ વાવાઝોડાને લીધે
બધું બઉુ જ લોકો બહુ હેરાન
લોકો પછી વૃક્ષો વૃક્ષોને પણ કેટલી હેરાન થઈ વૃક્ષો કેટલા બધા વૃક્ષો પડી ગયા છે.
એવું તે જોયું તું કે બધું?
હા હું આવતીથી મારા રિક્ષાના આગળ જ એક વૃક્ષ પડી ગયો. જો અમે લોકો થોડાક આગળ ગયા હોત તો એ વૃક્ષ અમારા રિક્ષા પર પડ્યું હોત.
ઓહ વોહ ધ્યાન રાખતા ને કશું લાગ્યું વાગ્યું વાત તો નહી ને
ના ના મને કઈ જ નથી થયું.
હ તો સારું બઉ એવા ધ્યાન રાખે જગ્યા જાતો બારે એટલે
હ હ સારું ચલ હવે આપડે મળીએ તો પછી
હા હા તો મળી જ ચાર વાગે હો.
હા સારું છે બાય.